હલો. હા મિત્ર આવી રહ્યો છે. તમારો અવાજ તમને આવી રહ્યો છે મારા અવાજ.
હા, મિત્ર. થોડી સિસ્ટમમાં પ્રોબ્લેમ છે એના લીધે મિત્રો થોડી અવાજમાં એમ કેમ થાય. પણ કઈ નને. મિત્ર તો કેવું છે. મિત્ર સારું છે ને.
હા, મજામાં. તમે? કેમ છો?
સારું છે, મિત્ર. કારણ કે તમે તો હવે બદલા જવા ગયા. પેલા. આપણે નાના હતા ત્યારે તો તમે તમે બહુ અમારી સાથે રમતા હતા. અને એ આજે જોયએ તો તમે તો મોટા થઈ ગયા, કોલેજમાં જાય અને ખુબ જ ઘણા બદલાઈ ગયા છે, તો મિત્રો. તમારું બાળપણ બાળપણમાં તો તમે મજા કરી હશે. પણ એવા જે પ્રવાસીઓ પ્રવાસી સ્થળો છે એના વિશે થોડી માહિતી આપજો. નહીં અમને.
હા, મિત્ર. તો નાનપણથી હવે જયારે મોટા થઈ ગયા ત્યારે પછી હવે જવાબદારીઓ વધી અને એ પૈસાની તકલીફ પડવા લાગી. કેમ કે ઘરના ઘરેથી પણ માંગવાનું થોડું હાથ લંબાવવાનું થોડુંક. એ. લાગે એટલે પછી. તેના. તો પણ અમે મિત્ર પ્રવાસ તો ઘણો બધો. કર્યો છે. નાનપણમાં જયારે હું એવું માની કે નાનપણમાં હતું ત્યારે પ્રથમ વખત. અ પ્રવાસ જવાનો એટલે કંઈ ઉત્સુક અને આનંદ કંઈ અલગ જ હોય. હમ. જેના કારણે. અ અમારા એટલે અમે સ્કૂલમાં ભણતા હતા. તો ખાલી કેટલા પચાસ રૂપિયામાં ત્યારે. જમાનો પચાસ રૂપિયામાં કંઈ. અલગ હો જ તો પચાસ રૂપિયા એટલે એવું માનું. કે ઘણું મોટી પચાસ રૂપિયાની રકમ એટલે પ્રથમ વખત અમે તિથલ ગયા. તિથલમાં. તિથલમાં બહુ ઘણી મજા. વિચાર્યું મિત્ર પણ. જયારે મને પ્રવાસ એટલે ઘણો લાંબો પ્રવાસ. કરવાનું. મોકો મળ્યો ત્યારે અમે સૌ પ્રથમ તો અમે. હું સૌરાષ્ટ્ર માં ગયા, જ્યાં. રાજા રજવાળા છે એ લોકો. બ ના અ મોટા મોટા કિલ્લા. એનું સ્થાપત્ય એ કેવી રીતે પોતાનું શાસન ચલાવતા એ પછી. મ્યુઝિયમ હોય અને અ ગિરનાર પર્વત છે. પછી અમ એમ એમ કરીને આગળ જઈ. તો આપણે કચ્છમાં અમે ગયા હતા અને ત્યાં તો ઘણું મજા આવી, એટલે. ભ ભુજમાં ગયા અને અ એ કચ્છમાં એક એલું એ. સમાધિઓ બનાવેલી છે. કે જ્યાં જેસલ તોરલ ની જે સમાધિ છે એ કઈ આકર્ષણજનક હતી કેમકે એ એવું લોકોને એવું માનવુ હતું. કે એ જે ખરેખર જેસલ તોરલ એ બંને જણા એક-એક બીજાને ખરેખર પ્રેમ કરતા તો એ લોકો લોકોને એવું માનવું છે કે ઘણા લાંબો સમય થાય તો બંને સમાધિઓ અલગ-અલગ-અલગ અલગ-અલગ આવેને એવું રીતે કરતા હતા મિત્ર તારે તું પણ ગયો હશે ને કચ્છમાં આવ્યો હશે ને તું પણ તારા વિશે જણાવ પ્રવાસ વિશે
હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે. પરંતુ મારા પર એ સમય એટલે કે મે જે હતા ને જારે કોલેજ કરતા હતા અને સ્કૂલમાં હતા ટાઈમમાં જારે મે ત્યારે પૈસાની થોડી અછત હતી કારણ કે એટલું અમારે ઘરે થોડું પરિસ્થિતિ સારી ના હોવાથી હું એ યોગ્ય રીતે પ્રવાસ ન કરી શક્યો પરંતુ અમારા સ્કૂલમાં સાડા ત્રણસો રૂપિયામાં એક અઠવાડિયું જેવું ફરવા લઈ ગયેલા એ આપણા જે ગુજરાત ના સ્થળો છે ધાર્મિક સ્ એટલે એ મંદિરો મંદિરોમાં લઈ ગયલા પરંતુ સાર એવી યાદો છે અને ખાસ કરીને જોઈએ તો જે ગિરનાર પર્વત છે એના પર ખુબ ઘણી મજા આવેલી તો ત્યાં અમને અલગ અલગ રીતે બધાને ગ્રુપ પાડેલા યોગ્ય રીતે ત્યાં પેલું પર્વત આખું શેર કરાવું મજા આવી તો તમે પણ થોડી ડિટેલમાં જણાવજો ને અમને
જો મિત્ર આમાં આપણે એક વિચાર કરીએ તો અ ગિરનાર પર્વત તો એ સામાન્ય પર્વત નથી એ ગુજરાતનો મોટામાં મોટો કર છે એમાં અ એકે ભને કે નવ હજાર નવસો નવ્વાણું જેટલા પગથિયા છે એ આપણે ખાલી સર કરવા ખાતા નહી પણ એ લોકોનું એક આસ્થાનું સ્થળ છે જયારે અ શ્રાવણ કે પછી ક તહેવાર આવે ત્યારે ઘણા લોકો ઘણા લોકો એ આસ્થા લઈને જાય છે એ જગ્યા પર કે મને આમ કર એટલે ઘણા લોકોને એ ગીરના મા ડુંગર નહીં પણ એ લોકો ના આસ્થા ન થર્ડ છે જેના કારણે લોકો અને ચયા એ ડુંગા હું સર કરતા હોય છે તમે જેમ મિત્ર વાત કરી ને મંદિર અને જે અ સોમનાથ નું મંદિર એ સોમનાથ નું મંદિર જયારે પહેલાના તમાં અ સો સોમનાથ નું મંદિર એ સોના નું મંદિર તરીકે ઓળખવામાં આવત જેના કારણે એ સોમનાથ મંદિર પાડ્યું એના પાછળ થી દરિયો એનો એ લુક એટલું એટલું સુંદર છે કે જેના કારણે ખુબ સારું અને ખૂબ ઘણું એ જોવામાં અને જે સૂર્ય મંદિર છે એમાં એ સૂર્ય ઉગતાની સાથે જ પેલું કિરણ એ મંદિર ના ટોચ પર પડે છે જેના કારણે આખું મંદિર ખલી ઉઠ ઉઠે છે એ એ પ્રવાસ ની અ અગ અલગ અને અગત્ય ન આપણે ગણાવી શકાય જે મિત્ર મેં તમને વાત કરું જય કચ્છનું રણની જયારે વાત કરું ને ત્યારે એવું માનવામાં આવે છે ને કે કચ્છ નહી દેખા તો કછ નહીિ દેખા એસક આવી રીતે એ લોકોનું માનવું છે કે જો આપડે કચ્છ ન જોયું હોય તો ગુજરાતના તમામ તમામ પ્રકારના સ્થળો જોયા હય ને પણ એવું લોકોને એવું માનું છે કે આપણે કચ્છ નહી જોયું તો કશું જ નહીં જોયું આ ગુજરાત ન એક આપણા ખાલી ગુજરાતમાં જ એક એવું સ્થળ છે કે જ્યાં અ લાંબે સુધી જ્યાં આપણે આખું પુષો એટલું લાંબુ કચ્છ નું રણ છે સફેદ રણ અને ત્યાંથી આપણને જે મીઠું અને જે પવન ચકીઓ દ્વારા આપણને ઉર્જા પાડવામાં આવે છે છે એ આપણે એનો લાભ લઈએ છે તારે મિત્ર શું કેવું છે એ બાબતે
તમે જેમ કીધું એમ કે કછ નહી દેખા તો ક નહી દેખા બાકીત ખુબ જ ખુબ જ ચર્ચામાં છે કારણ કે ભારતના જે ફમ સ્ છે એ લોકોએ આપી હતી કારણ કે કચ્છ એવો વિસ્તાર છે જ્યાં પાણીની અછત છે પરંતુ આખો વિસ્તાર એમાં રણ છે પરંતુ ત્યાં પ્રવાસીઓ સૌથી વધુ જાય છે આકર્ષણ કેન્દ્ર છે ત્યાં સૌથી વધારે ઊંટ જોવા મળે છે અને ટ પર બેસીને સવારી કરવી બ ખુબ જ ઘણા મજા આવે છે આપણે જોઈએ તો મિત્ર આપણે જે આ મહારાષ્ટ્ર સા જે અજતાલરાની ગુફા એટલી બધી લાંબી છે ગુફા કે ખુબ જ મજા આવે બધા બધ બધી જે ગુફા છે ને પથ્થર માંથી કોતરીને બનાવેલી છે અદભુત કલાકારી છે ખુબ જ મજા આવી દોસ્ જોને તો દોસ્ તમે પણ આપણા જે અનેક દરિયા કિનારા છે એના વિશે દરિયા કિનારાના જે ધાર્મિક સ્થળો છે એના વિશે જણાવજો ને
જો મિત્રો આપડે એવું માનીએ તો અ તમે આપણો આપણા ગુજરાતનું એ ગર્વ ની વાત કહેવામાં આવે છે કે જે પ્રવાસીઓ સ્થળ છે એના માટે એક આનંદ ની લાગણી અનુભવ જોઈ કેમ કે મિત્રો એમાં એવું છે કે આપણું જે ગુજરાત ન જે દરિયા કિનારો લાંબો છે એ મિત્ર તને ખબર ના હોય પહંચલી જાઉ કે ોળશો કિલોમીટર ોળશો કિલોમીટર લાંબો એ દરિયા કિના ર એટલો બધો લાંબુ આપણે ગુજરાત ગર્વ ની વાત હોવી જોઈએ તમે મિત્ર કું કે દરિયા કિનારે એક મે એક એ વાત કરીએ તો જે દ્વારકા છે એ દરિયાની અંદર આવેલું છે તેમાં તમે એવું માને કે જ્યાં શ્રી કૃષ્ણ ણ, અરે તરતા. દ્વારિકા નગરી તરીકે ઓળખાતા હતા એ લોકો તાંબી એક આસ્થાનું સ્થળ છે. એ લોકો હોળી માં બેસીને ઘણા લોકો એવું લાગે કે કંટાળો કર્યા પણ એવું લોકોમાં જ નથી. ઘણા લોક હોડીમાં બેસીન આસ્થા લઈ જાય છે અને ત્યાં પણ પોતપોતા
એ વાત તો સાચી છે પરંતુ મે કીધું કે ગુજરાત દરિયો સોળસો કિલોમીટર છે, પરંતુ મિત્ર એ તમારી વાત સાચી છે પરંતુ હજુ પણ એમાં સાતસો સાતસો કિલોમીટર એટલું એ ઉમેરવામાં આવ્યું છે મિત્ર એ આપ ખુબ જ ગર્વની વાત છે. કારણ કે આજે આપણે જોઈએ તો જે અનેક એવી એકઝામ છે, કોમ્પિટિટીવ એકઝામ જે. પોસ્ટ ની રહી, પી એસ આઈ ની રહિ, કે પછી યુ પી એસ ઈ, જી પી એસ ઈ. જે પણ એક્ઝામ રહી એમાં આપણ ગુજરાત દરિયા કિનારો એના આપણે આવી જ છે. કારણ કે આખા ભારત દેશમાંથી આપણે ગુજરાતને આટલું મોટું જે દરિયા કિનારુ મળ્યું છે, એનાથી આપણા ગુજરાત ના પ્રવાસીઓ ગુજરાતમાં પ્રવાસીઓ ખુબ જ આવે છે અને ગુજરાતના જે લોકો છે જે ધંધા કરે છે, જે પોતાની રોજીરોટી કમા છે એ લોકોને રોજબજ કઈ ને કઈ થોડું થોડું એ લોકોને પૈસા મળતા રહે છે. તો મિત્ર તમે તમારા જે શિક્ષકો એ લોકો તમને પોતે પૈસા આપે પછી એ લોકો કઈ એ લોકો
હા મિત્ર એ તારી વાત ભી સાચી છે. કે શિક્ષકો પોતાના પૈસા ખર્ચીને પ્રવાસ તો એ લઇ જાય છે. હા ચાલો મિત ત્ર, તમારો ખુબ ખુબ આભાર માનું છું. તમારો કિંમતી સમય મને આપ્યો એના માટે આભાર.